કોઈ નહી આ કોલેજથી આઈવી
હમ
હમ
કર ખાઈલીધુ
બાકી જ છે આવીને થાકી ગયેલી એટલે આડી પડી રહી
હા
હમ
બર
હમણા વરસાદ નહી પડે એટલે કપડાં ને એવું ધોઈ કે પછી એમ જ છે
કપડા કે એક વાર ધોઈલેશે ભાઈ
હમ ડોરી એવું બાંધેલું
હા ડોરી બાધેલી
હમ કેવો છે રૂમ મે તો જોવા બી નહિ આવેલી
કોઈ નઈ મેં રૂમ પર ગઈ ને તનો વિડીયો બનાવી ને બધું મૂકી દેવા આવું રૂમ ને આવું લોકર ને આવું બાથરૂમ ને એવું
હમ પાણી એવું તો નહી આવી જાયને ચોમાસામાં
નહી નહી એવું કઈ ન
હમ કેટલા જણા છે તમે
દો જણ
બધા આવી ગયા કે બાકી
બે જ જણા થે મારે પેલો એક છે બીજું
એ કોઈ ફેકલ્ટી
એ કેમિકલ
હમ જે સિનિયર છે કે અમણીનો જ છે
કમણાના છે
અચ્છા હમ્મ બરાબર કલે્યા હણ જે તો મેં હોય જ ગેલી એટલે ત હાથે બીની વાત થેલી
હમ
હા એવા છે સર લોકો
સો લોકો લોકો હાર બેજ જાય કેવાસે ટોડા ખીજઈ પડે ન બીજા બા સમજ
હમ હમ બરાબર
બે જણા એવા છે.
હા
એક બહ મગનમારી કરવાયમ
હા હા કોઈ મેઇન સરોરસે નને હેડેવુ, કઈ
હમ્મ
હમ તે વા છે.
તે હાર તે સંડે થી વાત કરો ને તે બરાબર
એમ કેવી હતી.
હે
ટોન્ડીેલ છે, એમ કી દા હતા હતી.
કોઈ સાહેબ કે
ટંડીલ કશ ના
હ છે, ખરા આપડે પેલું દિવસે પેલા દિવસે લખેલું પેલું ટમટેલ ક
હમ--હમ બરાબ
છોકરી, લોકો બી એડમિશન લઈ ગયા. ફેકલ્ટીમા
હા, લેને ચાર છોકરી છે.
હા, મે તો ઓછી જો હોય એમ તો છોકરા કેટલા થયા.
છોકરા, એકસો ને પાંત્રીસ કે સાડત્રીસ કેવા કઈ.
અચ્છા
હમ
હમ
સિવિલ માં વધારી હોય, છોકરી એમ
હમ, બિલમાં વધારે
હમ
અમારેમાં છોકરી, વધારે
હમ
અમારામાં છોકરા છેને, પાંચ છ જેવા છે.
બસ
બધી છોકરી છોકરાઓ છે.
હા
જે તો મારામાં છોકરી ઓછી છોકરા, વધારે
હા
તો ફેકલ્ટી પ્રમાણે ચાલે ને
બરાબર
હમ, એ લોકોમાં ઉમેે અમારી જોબ કેવું અગિયાર થી પાંચ હોય, ને એટલે સેફ ટાઈમ હોય એટલે છોકરી લોકો ન આમાં વધારે પેલું કરે એમ. હમ. કે કે અમુક તો હજુ અન્ટરયર વિસ્તાર માંથી આવતા હોય, ને એટલે ને પે કર પતા હોલે ટાઈમે એ લોકોને નાટ માં હોય ત્યારે એ કર નર્સ ત બી એમ
હા.
હમ.
મારે કોલેજમાં અગિયારમો નંબર છે એસીપીસી રેન્ક વાઈઝ.
એવું હમ હમ.
એમાં આગળ હાથ મારા મારા આ ઘર દસ જણા સુધી મારી હાથા ટંડેલ છે.
હમ હમ બરાબર.
હે?
કઈ નહીં, કઈ નહીં.
હમ અમારે યાર હાથ જણા છે ને દંડેલ છે એટલે એમ. એ લોકો કેમ્પર્યમા કોમ્પિશનમાં નહીં મળે. પેડ એટલે એમ નહીં બાર માં જે ચાલે છે કોલેજ માં ચાલે પછી થાય એવું જરૂરી નહી બોલ. ખાલી આપડે હું કવું બતાવીએ કે આ રીતનું છે એમ. એટલે આપડે એવી તો આમ આગળ આવી જવાય.
હમ હમ બરાબર.
કઈ નહી હોય તો બીજા રાઉન્ડ માટે આપડે કે ભર્યું નહી પણને કોલેજ તો ફરી ગઈ ને તને.
હમ.
હમ. તો હોસ્ટેલે જ પેલા જેવી ચોખાઈ તો નહી જ મળે પણ કે પછી અપડાઉન નહી થાય એટલે એડજસ્ટ કરી લેવાનું શું કે.
હમ.
હમ હજુ તો બધા નહી આવ્યા એટલે તને પહી તો ફ્રેડો વધી જાયે.
નહી આટલા બરાબર અમે પાંચ છ જણા હાર બધું બરાબર.
તોપી બધા રૂમ ભઈ ગયા કે ઓછુ આવે હ કેમ નવા
હા આવખ કદાચ. જી શેટ બરાબર જ છે.
હમ.
હમ એટલે અમારે સર્કલ પાંચ છ જણા બરાબર છે.
બરાબર.
કોઈ કોઈ નફત જેવી આવી જાય ને.
હમ.
કરવાનું આમ તેમ ને સમજી ગઈ આ બરાબર સ ચાલ કેન્ટીનમાં જાય એમ. તો પેલો એકારી હોસ્ટેલમાં જાય ને એક જણા કેન્ટીન માં જાય એવી ચીટ લઈને બેશે ને
હમ.
તો પછી ગ્રુપમાં અધાઢા જણા જાય અધાઢા હ જણા કઈ ગયા કરે ને
તેમ પણ મગજમારી થયા કરે હમ હમ. આ તો આપણા જેવા જ છે એટલે બહુ વાંધો ની આવે એમતો
હમ્મ.
હવે કાલેતો રજા.
હમ કાલે રજા.
હા. હમ.
તમારે તમને એવું બધું કઈ કીધું એક્ઝામ ક્યારે હોય ને
એ જન જાન્યુઆરી માસ
હા.
આગણ નું પેલો ટાઈમ ટેબલ મોકલી આપલો તે
હમ્મ પણ તમારેને કઈજ નહી પડી જુદી લાઈન પડી જાય નહી
બોલ બીજું હેલો હલો હલો